હા, જમી લીધું. શું બનાવશો?
આજે ગુવાર બટેટા ને
કેમ બનાવાય ગુવાર બટેટા?
ગુવાર સુધારી નાખવા ના પેલા. પછી તેલમાં શેકી નાખવાના
હમ.
હા પછી એને મસાલો બધોય નાખી દેવાનો લસન સે જીરું સે ટમેટા, ધાણા, મરચા હ ચટણી, હરદી, નિમક બધું નાખી દેવાનું બટેટા નાખ દેવાના પાણી નાખ દેવાનું હા પછી શાક બનાય નાખવાનું મૂકી દેવાનું ચુલે
હ.
હ પછી હૂ બાજરા ના રોટલા
હા.
હા.
હા.
નાસ્તો કર લીધો કામ થઈ ગ્યું?
હા.
શું નાસ્તો કયરો? વડા હવારના પોરમાં એવુ છે. હું જોઉં અત્યા હા હું એ તો અત્યારે નાસ્તો કર્યો જમવાનું બાફેલા વેજીિટેબલ વેજીટેબલ
વેજીટેબલ કેમ બના
શાકભાજી એટલે કે બધું લીલું ફળ
ફર
હા. હવે જો સ્કૂલેથી અત્યારે આયવી
હ.
હમ હવે હોમવર્ક કરવાનું છે, ખાલી
શું કરવાનું?
લેસન કરવાનું છે.
હ.
ને અમણાં જમી લઈશ
હે મારે રસોઈ બની જાય એટલે જમવા બેહવાનું
હવે મારા મમ્મી રસોઈ બનાઈ નાખશે
નથ બનાવતા
હેં?
તમે નથ બનાવી
નહી હું નથી બનાવતી કોક દિવસ બનાવું.
હમ્મ. કમે જાઈશ.
હા.
હમ્મ. કોણ વી કોણ કોણ કામે જાયસ?
મારા મમ્મી ને પપ્પા. બીજું કોઈ નહી.
તે આવીને રસોઈ કરે.
હા.
હ તો આવીને બનાઇવી રસોઈ એ.
હમ્મ, હા એમ છે.
હા હવે જમવા બેહવાનું છે બાર વાગે.
જવામાં હું બનાવશું?
જમવાવામાં બનાયુ ગુવાર બટેટા ને
ગુવાર બટેટા કેમ બને? પછ યે રે. હા પછી.
પાણી નાખી દેવાનું.
હ...
શાક બની ગયું.
હમ્મ હા.
હમ્મ, હા.
હમ્મ શું કરે બધાય?
બધાય મજા કરે. તમે શું કરો?
નાહી ધોઈને તમને જ ફોન કર્યો પેલા.
હે ગમે છે આવી જો આ
એવું છે.
હા હામેથી આવીને પછી ફોન પેલા કરી લો.
બધા જમી લીધું?
નહી જમવાનું બાકી છે, હજી છોકરો કામે ગયો.
એમ છે. હા એમ.
છોકરો આવે ને, પછી જમીલુ. હા.
એવું છે, જો આઈ અમારે બધ ધા એ મસ્તી કરે છે.
હમ્મ. હા હમારે આ જો વાતુડો આયો છે, અમારો છોકરો. હા અને ના માં વાતો હા.
હા બોલો.
કેમ છો કેતો. એ એમાં ઢીંગલી છે આમાં. બાપા હા.
એટલે મિનિટ થઈ ગઈ. પાંચ મિનિટ, હું કરો?
બેઠા છો, તમે શુ કરો? જો ઢીંગલી દેખાઈ, આને દેખાડ ઢીંગલી.
અમે જો બેઠા સે. હવે ખાઈ ને હુઈ જવાનું વાઘડી ખાઈ ને હુઈ જવાનું.
ખાઈ ને હુઈ જવાનાં, અમે ખાઈ ને કામે જવાના.
એવું છે. કેવું સ.
હા...
તમે વારવા જાવ તો હું કરો કચરા ભરો કે તમે વારવા જાવ તો શુ ભરો?
અમે કચરા ને બધુંય, સફાઈ કામ કરવા.
કામદાર કોણ કોણ કામે જાય?
અમે હું જાઓ, મારા ઘર વાળા જાય, મારો છોકરો જાય.
કેટલા વાગે ઉઠો? પાંચ વાગે. નાસ્તો બનાવો કે હ આ.
હા હવાર માં ઉઠી, નાસ્તો બનાવી. ટિફિન બનાવી દેવી. ભાખરી
કેવી રીતના બને પાણી નાખવાનું તેલ નાખવાનું નિમક નાખવાનું લોટ બાંધી લેવાનું
અ તમારે કોણ આય.
બોલ હા.
હું તને કહું શાક કેમ બનાવાની.
બોલ તો તું પૂછ એલી. રહેવા દે રીંગણા બટેકાંની રીંગણા બટેકા પેહલા રીંગણું લેવાય. પછી કાપવાનું
પછી દાંત કાઢવાનું લસણ ફોલવાનું લસણ ફોલવાનું ઘાણા ટમેટા મોલવાનું એથી પેલા તેલ ગરમ કરવાનું. બસ ખાવા દઈએ પછી ચટણી ચટણી પાવડર જીરું પાવડર નમક બધી નાખ એને હલાવી ને પાણી નાખી દેવાનું.
હા. પછી પછી ખાઈ લેવાનું. વાત કરી ઈ તો બનાવી છીએ હા એવું.
આવડે કે નહી હારી રેસીપી ભજીયા પછી ભાત ભાત માં પેલા પાણી લેવાનું પછી એમાં તેલ ને મીઠું નાખી દેવાનું ને ચોખા નાખી દેવાના હા આવડેને હા તો પેલા આમ તેલ પછી મીઠુ એ નાખી દેવાનું લોટ બાંધી લેવાનું અને રોટલી વણી નાખવાની ને સેકાવી નાખવાની હા એમ પછી ભજીયા કેવી રીતના બનાવવાના પેલા ભજીયા નો લોટ બાંધી લેવાનો અને પછી પછી તળી નાખવાના સુજી લસન સુજી ચણા નો લોટ પસી હમમ ડુંગળી મરચાં લીંબુ એવું બધી પસી લોટ બા પાણી જેવો લોટ બાંધવાનો અને પછી તળી નાખવાનો તેલમાં
શું બનાવ્યું સવારના માં જમવામાં શું બનાવ્યું શું બનાવ્યું
હવે ખબર નઈ જોઈએ શું બનાવે તમે હું બનાવીયુ
કરેલા નું શાક કેમ બને પકાવીને નાખી દેવાનું વઘારી નાખવાનું એવી રીતે છે કા હા હો.
બીજું કારેલા એકલા હા કેટલું ભણો આઠમુ
ત્યાં આવે એમ ને એમ બધું ભણવાનું પણ શું ભણવાનું વાંચવા લખવાં ઈંગ્લીશ આવડે હા
હ
બીજું
બીજું ટ્યુશન એ જાઉ છું સવારે ઉઠી ને દરરોજ નાઈ નાખું ટિફિન બનાવું પછી આવીને પાછી નાઈ ધોઈને
જમવાનુ બનાવવુ
નથી, દસ ને આઠ થયા
તો બોલ તમે શું બનાવો સવારે, સવારે ઉઠીને..... હમ કામ કરૂ, કેટલા વાગે સાત વાગે ચાર પાંચ
કોણ કોણ, મારાં સાસુ સસરા, મારો ઘરવાળો, હું ને મારાં છોકરા. એવું છે સાથે રે છે.
જ ભાઈ
પછી જમી લીધું. નાબાપા બાકી આલ્યા આપું પાલી. આલ્યો વાત કરો હવે હું તો બધી કહાની કઈ દીધી આખો દિવસ શું કરિયું એવું છે.
હાલો.
બધી ખુશીને જવા હવે તમેતો બોલો અમેતો ક્યારના બોલીએ છીએ. એમ કે મોરનું માવા
હું બેઠી બેઠી નાસ્તો કરું. હે નાસ્તા માં હું ખાવ? સેવ મોમરા.
સેવ મમરા
સેવ મમરા કેમ બને. અ ર ર ર, તેલ લીમડો ધીમો કલતો નાખીને વઘારી લખવાના.
પછી, નિમક ને નાખીને વઘારી નાખવાનો.
એવી રીતના
હા, હજી વાર છે જમવાનું.
હું વારસે? જમવાની વાર છે જમવાની વાર છે તો સેવ મમરા ખાઈ લેવી. ભૂખ લાયગી હોયને.
હા કામેથી આવ્યા તો ભૂખ લાગે.
એવું છે.
હા.
શું? કરે બધાય.
બજાય મજા કરે ખા
ખાઈ પી ને મોજ, એવું સે.
સાડાબાર થઈ ગયા નેકા બારને ઓગણ ચાલીશ
ખાઈને કામે કામે જાવાનું.